હલો રિદ્ધિબેન કેમ છો
બસ એકદમ મજામાં તમે કેમ છો બેન
એકદમ મજામાં અત્યારના હું છે ને છાપુ વાંચતી તી તી એમાં મને મહિલા કેટલી આગળ આવી ગઈ છે એ વિશે હું વાંચતી હતી તો મને એમ થયું કે લાવો રિદ્ધિબેન જોડે આ ટોપિક ઉપર વાત કરું અત્યારના તમે જોયું કેટલું બધું આ છાપાઓમાં આવે છે કે કેટલી સ્ત્રીઓ આગળ વધી ગઈ છે તમે વાંચ્યું કે નહી
સાચી વાત છે હ સ્ત્રીઓ ખરેખર બહુ આગળ વધી ગઈ છે આપડે જોઈએ ને તો એ છે ને અત્યારે જોબ કરે છે પછી ઘરનું સંભાળે છે બહારનું જે સોશિયલ આપડે હોય સમાજ ના કોઈ જગ્યાએ જવાનું હોય પ્રસંગ સાચવાના હોય વ્યવહાર સાચ ચવાના હોય બાળકોની જવાબદારી હોય બાળકોનું સ્કૂલ ટ્યુશન બધું કેટલું એકદમ સારી રીતે મેનેજ કરે છે તમે જોવા જાવને તો બધું એક સાથે મેનેજ કરે છે જે પેલા પહેલાના જમાનામાં અ પેલું પેલા પેલુ દેવીઓના ફોટા આવતા હતા ને કે જેમાં એમના આઠ આઠ હાથ હોય ચાર હાથ આમને ચાર હાથ આમ એ વાત અત્યારે ખરેખર સાચી થઈ રહી છે કે એક મહિલાના હાથમાં અ મહિલાના એક હાથમાં ફોન હોય તો બીજા હાથ મા તાવેટો હોય ત્રીજા હાથમાં બાળક હોય ચોથા હાથમાં લેપટોપ હોય પાંચમા હાથમાં એને ઓફિસ નું કોઈ પેપર હોય છઠ્ઠા હાથમાં પાછું એ જાડ જાડુ પોતા લઈને બેઠી હોય સાતમા હાથમાં કોઈ કોઈની જોડે વાત કરતી હોય એવી રીતે એના આઠ ઠે હાથ હાથ બી બીઝી હોય છે અને એ બધું એકદમ સારી રીતે મેનેજ કરતી હોય છે શું કેવું તમારું.
બો સાચી વાત છે તમારી અરે ઇવન તમે માન શું કે મારા મમ્મી છે એ મારી મમ્મી જોબ કરતા તો મને યાદ છે કે અમે ચાર ભાઈ બહેન મારા મમ્મી સવારના પાંચ વાગે ઉઠે, અમને કાંઈ તક લીફ નથ પડવા દીધી, બોલો અમને એવું લાગ્યું નથી કે અમારા મમ્મી જોબ ઉપર છે એના હિસાબે અમારી પાસે કંઈ વસ્તુઓ નથી. મારા મમ્મી પાંચ વાગે ઉઠીને અમારા ચારેય ભાઈ બહેનો ના ટિફિન બનાવે, રસોઈની તૈયારી કરીને જાય અને ત્યારે તો કામ વાળાએય નહોતા. તો મને યાદ છે કે માર મમ્મી સવારમાં વહેલી ઉઠીને કચરા પોતા કરી નાખ તી, અમારા કપડા ધોઈ નાખતી, બધું તૈયાર કરીને સૌ એકદમ નવ વાગે ઓફિસે ઈ વઈ જાય, છ વાગે આવે આવી, હાથ પગ મોઢું ધોઈ, ચા પી અને પાછી મારા મમ્મી કામે લાગી જાય, બધાયને ભાવતી રસોઈ કરે, અને ભણાવા બેસે. સાથોસાથ અમને હોમવર્ક કરાવતી જાય મારા મમ્મી, કે જો આમ હોમવર્ક કરતા જાય ઈ રસોઈ તી જાય, અમારા પપ્પાની સાથે વાત કરતી જાય, અને છેલ્લે રાત્રે અગિયાર વાગે, ઈ અગિયાર વાગે ઈ અમારી સાથે સુવે બોલો. એટલું અને તોય જરાય થાક નહીં એનામાં બોલો. એટલું ઈ કરતી અને અત્યારના તો દીકરીઓ કેટલું બધું ઈ કરે છે બધાનું, કે વાત ન કરો, ભણ અત્યારના તો આગળએય કેટલી આવી ગઈ છે, કોઈ ડોક્ટર છે, કોઈ અરે ઈસરોમાં હવે તો દીકરીઓ પહોંચી ગઈ છે. અને એનું કારણ છે કે અત્યારના ભણતર એટલું સરસ કરાવા મંડયા છે માં-બાપ.
હેલો. હા ધ્રુતિબેન?